હા બસ મજામાં. શું ચાલે છે?
બટ અમારે ભી એકદમ મજામાં છે બોલો.
હા બહુ ગરમી પડે છે.
હા ગરમી તો છે જ એનું કારણ જ છે. તમે જોશો કે પ્રદુષણ જે ને એ બધે એના લીધે ગરમી તો પડવાની જ છે.
હા આજે આપણે ટ્રાફિક અને એના નિયમો વિશેની વાત ચર્ચા કરીશું. એ દિવ એટલે આજે આપણને એટલી ટ્રાફિકની સમસ્યાઓ નડી રહી છે કે ગમે ત્યાં જાઓ ત્યાં રોડ નાના પડે છે. અને સાધનો એટલા બધા વધી ગયા છે ઘર દીઠ ત્રણ ચાર વ્હીકલ પ્લસ ટુ વ્હીલર એટલા અને ફોર વ્હીલર એટલા બધાના પર્સનલ સાધનો પર્સનલ મોબાઈલ ની જેમ પર્સનલ વ્હીકલ થઈ ગયા છે. એટલે જ્યાં જુવા ત્યાં ટ્રાફિક જ જોવા મળે. લઈ લઈને જતા તો રે પણ પછી પાછી પાર્કિંગ ની એટલી જ પ્રોબ્લેમ જ્યાં ત્યાં લોકો પાર્કિંગ કરે એટલે આપણને એટલી તકલીફ પડે છે. ગમે તેટલા ટ્રાફિક પોલીસ રાખો કે ગમે તે હોય અમુક ગુજરાત ના લોકોને કેવું કે આપણે રૂલ્સ તોડવાના એટલે તોડવાના આ બધા રૂલ્સમાં બીજા કેટલા અટવાઈ જાય છે. અમુક લોકો માંદા હોય છતાં એમ્બ્યુલન્સ લઈને જતા હોય તો આપણે માર્ગ નથી આપી શકતા. ખબર છે કે એમ્બ્યુલન્સ આવે છે છતાં પણ. રસ્તો મા વ્યજના હોયતુ કેવી રીતે જગ્યા કરવાના હતા. સાધન લઈને જવા માટે બી જગ્યા તો જોઈએ એટલે આ બધી ટ્રાફિકની બઉ સમસ્યા ઉદભવે છે. અને બઉ તકલીફ પડે છે બધાને.
હા વાત સાચી છે અને હું બીજી એક વસ્તુ કહીશ કે આ ટોપિક છે ટ્રાફિક અને શહેરની સમસ્યા તમે જોશો કે હવે લોકો બધા ગામડા માંથી શહેર તરફ સ્થળાંતર કરવા લાગ્યા છે. તેના લીધે વસ્તી વધારો એટલ એટલું બધું થઈ ગયું છે કે શહેરોમાં બી લોકો આવી આવીને ઝુપડ પટ્ટીમાંને ત્યાં રહે છે. જેનાથી શહેરમાં ગંદકી છે એનું પ્રમાણ છે એ ખુબ જ વધતું જાય છે. પ્રદૂષણ તમને ખબર જ છે આટલું ટ્રાફિક છે પ્રદુષ કેટલી બીમારીઓને થાય છે એલે તને બીજી એક શહેરની સમસ્યા જોશો કે પ્રદુષણ ના લીધે તમે જોશો કેટલાય લોકો બીમાર પડતા હોય છે. અમુક ઘણા ગણાને અલગ અલગ રોગો થતા હોય છે. એટલે આ બધી એવી વસ્તુ છે. તમે જો કે આ પર સરકાર પગલા નહી લે તો આગળ જઈને ખુબ જ ગંભીર બની શકે છે. કારણ કે, શહેરની સમસ્યા તમે જાણો જ છો કે આટલી બધી વસ્તી રહે અને એમાં આટલી બધો ટ્રાફિક હોઈને ક્યાંય ઇમરજન્સી તમે વાત કરી એમ્બ્યુલન્સને જવાની જગ્યા નથી. કારણ કે એનું મેઇન તો કારણ બધા વાહનો જ છે. કારણ કે બધા સરકારી વાહનોને યુઝ કરવાની જગ્યાએ પોતપોતાના વાહનોનો યુઝ કરે છે. અને તમને ખબર જ કે હવે તો પેલા તો ઘર વચ્ચે એક વાહન હતો હવે તો બધાના પર્સનલ વાહન થઈ ગયા છે. બીજી એક વાત કરીશ કે વાહનો બધા એટલા બધાની થઈ ગયા છે કે રોડ બનાવવાની જગ્યા નથી. અને એના લીધે બધા રોડો લાંબા કરવા માટે સરકાર વૃક્ષો કાપે છે. અને એનાથી પ્રદુષણ ઘટવાને બદલે વધતું જાય છે અને તમે જોશો કે દરેક વાહન લો કો લોકોને કસે મુસાફરી કે ક્યાં બી કરવી હોય તો લોકો પોતપોતાની ગાડી લઈને નીકળતા હોય છે, એના બદલે લોકો સરકારની જે આધુનિક સેવા છે, બસ છે, મેટ્રો છે, ટ્રેન છે, એ બધું વાપરશે તો બાને સારું રહેસે કારણ કે પચાસ જણ બસમાં અને આવી શકે, એ પચાસ જણ અલગ અલગ ગાડી લઈને લોોડમાં નીકળે તો તમને ખબર જ છે કેટલી જગ્યા, રોકાતી હોય છે, એટલે આ ટ્રાફિકની શહેરની અને સમસ્યા એટલી બધી છે કે જેના પર સરકાર પગલા નહી લે. તો આગળ જઈને હજી ગંભીર રૂપ ધારણ કરી શકે છે.
આમ પણ પોલીસની ગાડી જતી હોય રસ્તા આપણે જાણીએ છીએ કે એમ્બ્યુલન્સ જે કે પોલીસ ની ગાડી જઈ રહી છે, પણ આગળ વાળો માણસ ખસે પણ કઈ રીતે આગળ બની જગ્યા તો જોઈએ જવા માટે, પોલીસ પણ એમાં કશું કરી શકતી એ નથી, કારણ કે એ પણ મજબર એ જુએ છે, જાણે છે. કે આગળ વાળો માણસ ખસશે ક્યારે, આગળ જગ્યા હશે તો ખસશે, એટલે એ પોતે પોલીસ પણ જાણે છે. અને એના માટે પોતે પણ મજબૂર છે, કારણ કે જગ્યા હશે તો માણસ જશે ને સાધન લઈને તો એમને જગ્યા કરીને આપશે કે હા ભાઈ અમે જગ્યા પોલીસ ની ગાડી હોય કે કોઈ બી હોય. પણ એના માટે જગ્યાત તો જોઈએ જાણ એટલે બહુ ટ્રાફિક વધી ગઈ છે, અને પહેલા તો ખેડૂતો બી ખેતી કરવા જતા તો ચાલતા જતા, અહિયાં ગામમાં રહેતા તો બધા સાયકલો નો કેટલા મોટી ઉંમરના સિત્તેર એસી વર્ષના કાકાઓ પણ, સાયકલો લઈને દુકાને જતા કદ બી એમ કે પેટ્રોલ બરસે કાં તો વ્હીકલ જ નતા લાવતા લાવતા તો સાયકલ કે કસરત બી થાય, અને અત્યારના લોકો યોગામાં જશે પણ ફો કેવું કરશે વોકિંગ કરવા જશે. યોગા કરવા જશે પણ ફોર વ્હીલર લઈ અને પછી સાલ ચલાવશે, અને ઘરે સાયકલ લાવશે, કેમ કે કસરત કરવા માટે પણ જશે ક્યાં ફોર વ્હીલર લઈને યોગા કરવાર એવી રીતે, એટલે જ્યાં જાઓ ત્યાં તમામે ની ગમે ત્યાં જ દુકાનો એટલી રોડ ઉપર આવી ગઈ છે, તો પાર્કિંગ છે એક રોડર ઉપર થવા લાગ્યા છે, તો વચ્ચે રોડ ઉપર તો ટ્રાફિક આવા જવાની સિંગલ રોડ હોય, એટલે ગલીઓમાં અને ચાલીઓમાં પોળોમાં બધી એટલી બધી ભીડ થવા માંડી છે, કે માણસ ધારે ને એ ટાઈમે પણ પોતાના જોબ પર પહોંચી નથી શકતો.
હા એટલે તમે વાત કરી ટ્રાફિકની ટ્રાફિકની ઉપર એક વાત કરવાં માંગીશ કે આપડે ટ્રાફિક છે એ તો મેં પેલા જે વાત કરી કે આટલાં બધાં પોતાના પર્સનલ વ્હકલને એ બધું આવી ગય છે એટલે મૂળ વસ્તુ તમે જોશો કે અકસ્માત આપણાં શહેરમાં અને ભારત દેશમાં ખૂબ જ સંખ્યામાં તમે જ્યાં જશો ત્યાં જ આના અકસ્માતથી આનું મોટ થયું આના અકસ્માતથી એટલે ટ્રકોને એ બધાં બી એટલા બધાં વધી ગયા છે માલ સામાનનો અવર જવર માટે કે તમે જોશો અકસ ખૂબ જ ગંભીર થાય છે અને જેના લીધે અત્યાર સુધી ઘણાં બધાં લોકોના મૃત્યુ પામી ચૂક્યા છે અને કારણ કે એ અકસ્માત જયારે રોડ પર કે કશે થાય છે તો ત્યારથી ત્યારે જ મુખ્ય આમ ટ્રાફિક સર્જાય છે એટલે ટ્રાફિક નું મૂળ સમસ્યા છેને અકસ્માત જ છે અકસ્માતનાં લીધે તમે જોશો કેટલા લોકોને ગંભીર ઈજા થાય છે કેટલાય લોકો મૃત્યુ પામે છે એટલે આમ અકસ્માત વધવાનું કારણ આ છે કે તમે જોશો કે લોકોનાં પર્સનલ વાહનો આયી ગયાને એટલાં બધાં શહેરમાં વાહનો થઈ ગયાં છે જેથી તમને જોશો ત્યાં ઠેર ઠેર અકસ્માત જોવા મળશે અને બીજી એક વાત કરીશ કે અકસ્માતનાં લીધે તમને ખબર જ હશે કેટલા લોકો મૃત્યુ પામે છે તેના લીધે તેમના અને જે વાહનો લઈ કરતાં હોય છે હવે તો નાનાં નાનાં છોકરાઓ તમે જોશો બાર બાર તેર તેર વર્ષનાં છોકરો બી એક્ટિવા ચલાવે છે અને એમને ઘરેથી બી એક્ટિવાં આપી દે છે એટલે આ બધાં નાનાં નાનાં જે છોકરાઓ એક્ટિવા લઈ નીકળે છે એ પોતે બી પોતાનું બી જીવ જો જોખમમાં મૂકેને બાર જે ચલાવે એમનો બી જીવ જોખમમાં મૂકે છે એટલે આ સરકારે આના પર આ બધી સમસ્યા પર પગલા નય લે તો આગળ જઈને આ ખૂબ જ ભારે પડી શકે છે.
અને આમ પણ ઘણી વખત ઘરેથી છોકરો કે પતિ કે કોઈ પણ ઘરેથી જયારે જાય છે ત્યારે ઘરવાળા એવું વિચારે છે કે જ્યાં સુધી હવે વાતાવરણ જેવું થઈ ગયું છે આટલી ટ્રાફિકની સમસ્યા આટલા એક્સિડન્ટ આટલી બધી ફેસિલિટી હોવા છતાં બી લોકોને તકલીફ પડી રહી છે તો ઘરેનાં આવે ત્યાં સુધી ઘરે માતા પિતાને બધાંને વડીલોને ઘરેનાં આવે ત્યાં સુધી શ્વાસ હેઠી નહીં હોતા વરસાદ જેવી વરસાદમાં પણ આટલું રિનોવેશન થતા હોવા કરવા પણ ખાડા ટેકરા થઈ જ જાય છે ખાડા એટલા પડે છે તો કોઈને તકલીફ એટલી પડે છે અંધારામાં પાણી ભરાઈ જાય તો દેખાતું નથી ખાડામાં પડી જાય છે એવા પણ એક્સિડન્ટ થાય છે પ્લસ છોકરાઓને આજકાલ સાયકલ ચલાવવામાં શરમ આવે છે. એ લોકોને આઠમાં નવમાં ધોરણમાં આયા કોઈ ફ્રેન્ડ્સ બાઈક લાવી કે એક્ટિવા લાવ્યું મારે પણ હું સાયકલ ચલાવીશ નય એટલે બધાને શરમ આવે કે સાયકલ તો કોણ ચલાવે લો ક્વોલિટી ના એ લોકો ચલાવે આપણાથી તો ચલાવાતી હશે એમ. એટલે એ લોકો પોતાને ગિલ્ટી ફીલ કરે છે કે અ એના ઘરેથી કોઈ વ્હીકલ અપાવતું નથી કે આમ કેમ એટલે આ રીતે પણ જીત કરીને મા બાપ પાસે માંગણી જીત કરીને કરે છે કે અમારે વ્હીકલ જોયું પણ એની પાછળ પણ એટલા ખર્ચા છે પ્રદુષણ થાય. એટલા પેટ્રોલનાં ધુમાડા થાય છે મહિનેને મહિને એમને ગમે ત્યાં જવઓ તો ચાલવાની તો વાત જ ન લોકોને એક્ટિવા લઈ લઈને ભાગી જાય છે બધા કે બસ અમારી સ્ટેટસ અમાર સ્ટેટસ દેખાડે એમ આજકાલની છોકરાઓમાં પણ એવી મેન્ટાલિટી થઈ ગઈ છે.
સાચી વાત છે, કારણ કે હવે કોઈ સાયકલ ચલાવતું નથી અને તમે જોશો કે બધા એક્ટિવા લઈને ભલે પાંચ દસ મિનિટનો રસ્તો હોય તો બી લોકો એક્ટિવા ગાડીનો ઉપયોગ કરતા હોય છે કારણ કે હવે લોકો ચાલી શકતા નથી. પ્લસ એને ચાલવું ગમતું નથી પેલાનાં જવામાં લોકો લાંબા લાંબા દૂર બી જવો હોય તો બી ચાલતા જતા કે બસમાં કે ટ્રેનમાં પર આવે તો કોઈને ચાલવું જ નથી તથા પોત પોતાના જે પર્સનલ વ્હીકલ હોય એ લઈ નીકળી જતા હોય છે. આપરે આ શહેરની ટ્રાફિક અને શહેરની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે જેના કારણે આ હું કહેવા માંગીશ કે આ સરકાર આના ઉપર કડક પગલાં નય લે તો આગળ જઈને ખૂબ જ ગંભીર પડી શકે. અને છેલ્લેતો એજ કેય કે આપણી ભારત સરકાર આ બધું સમજી વિચારીને આના પર કડક નિયમો લાવે અને તેથી પ્રજાને સુધારે તોજ આપણે આ સમસ્યા માંથી બહાર નીકળીશું અને છેલ્લે તો એજ કહીશ કે આ જે શહેર સમસ્યા છે એનું જલ્દીથી જલ્દી નિરાકરણ સરકારે લાવવું જોઈએ અને બીજી તો એ વાત કરીશ છેલ્લે કે આપને આ ટોપિક હતો જે શહેર ટ્રાફિક અને શહેરની સમસ્યા એની સાથે આપણી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો આપની સાથેથી ઘણી બધી નવી વસ્તુઓ બી શીખવા મળી અને બીજી એક વાત કહીશ કે આપનો આ કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર.
ખૂબ આભાર થેન્ક યુ.